બોલો કેમ છો?
બસ મજામાં તમે?
બસ મજામાં.
કેવી છે તમારી તબિયત?
સારું છે એકદમ સારું છે.
બરોબર બરોબર બોલો ક્યાં છો અત્યારે ઓફિસ?
હા ઓફિસમાં તમે ક્યાં છો?
બસ અમે પણ જોબ પર જ છીએ.
બરોબર.
બોલો બોલો બોલ શુંશને વાજન?
હ ના ના ના કોઈ નવા જૂની નથી તમે કોક એમને યાદ કર્યા
બસ બસ મજામાં મેં કીધું લાઈ બહુ દિવસે વાત નથી કરી તો ફોન કરું તમને
હા. તમારા મમ્મી ને કેવું છે હવે મેં સાંભળ્યું તું એમને કઈક એડમિટ કર્યા તા?
હા એમની બહુ જ તબિયત ખરાબ થઇ ગઈ હતી. ક્યારે ડબલ સ ચાલે છે ને બે ઋતુઓ, તો એમને બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી.
બરો
તો પહેલા પહેલા એક કે બે દિવસ એમને એવું થયુ અત્યારે તો ત્રણ ચાર દિવસીથી એડમિટ અને હું પણ ઘરે નથી. કે એટલે આપણને વધુ ચિંતા થાય. અત્યારે તો બી એકાદ દિવસથી ઘરે લાયા છે.
બરોબર છે તો જો તમારે ખાસો ખર્ચો થયો હશે.
હા બહુ ખર્ચો થયો અને ઘરેથી બી અમે લોકો એક લા હતા
બરોબર
હા તમારા મમ્મી શું કરે મજામાં?
હા મારા ઘરે તો બધા મજામાં છે
અત્યારે દવાખાનું ચાલે છે મારા ઘરમાં તો મારા બા બી બીમાર થઈ ગ્યા તા મમ્મી ની તબિયત બી ખરાબ એ મારી જોબ ના લીધે હું બહાર રહું એટલે ઘરે બી કોઈ સંભાળવા વાળું નતું.
હા એ વાત તો સાચી પાછું આપડે બહાર રહેતા હોય એટલે સાચવે કોણ?
હા એટલે મારી બહેન એકલી કેટલુ કરે એમ બધું મારા પપ્પા દાદા મારો ભાઈ સ્કૂલ જાય એ બધાનું સાચવવાનું હોય ને
હા એ વાત તો છે પણ તમારે ફઈ છે ને કદાચ
હા મારા ફિયા છે ત્યાં પણ એમને બી એમની છોકરી છે બી સ્કૂલ જાય એટલે એમનું બી આવવાનું જવાનું કઈ નક્કી નથી હોતું.
બરોબર
એટલે ત્યારે દિવસ ઘરે જઈ આપ
હા હા એ વાત સાચી પણ આગલા દિવસે નીકળી જજો નહીં તો અહિયાં તો પછી રસ્તાઓ બંધ થઈ જશે ને તો બસ નય મળે
હા હા સાચી વાત છે હું વિચારું છું કે રથયાત્રા ના આગલા દિવસે રજા લઈ લઉં અને પછી ઘરે જય આવુ બે દિવસ કારણ કે હું બી બહાર ને એટલે મને બી ઘર ની ચિંતા થાય કરે કે ક્યારે ઘરે જવા મળશે.
બરોબર છે.
તમારે કેવી ચાલે રથયાત્રા ની તૈયારી
રથયાત્રાની તૈયારીતો અમારે સારી ચાલે છે બસ હવે અમે બધુ ખરીદી કરવા જઈશું કારણ કે અમે તો રથ યાત્રામાં જવાના છીએ હાથી ધોડા ખટારા અમારે તો પોળ નો ખટારો હોય. સોક હોય હાથી ને બધું જાય
અમદાવાદની તો બહુ મોટી રથયાત્રા હોય છે ઘણા બધા રસ્તાઓ બી બંધ હોય છે.
હા બહુ મોટી રથયાત્રા હોય છે અમારે છે ને પોળમાં ઘર છે. તો એ બાજુ થી નીકળે તો અડધો-પોણો કલાકની લાંબી રથયાત્રા હોય જેમાં રથ હોય પછી હાથી હોય અખાડા વાળા હોય પછી રથ આવે એકચુઅલી જે વચ્ચે જગન્નાથ લ ના ત્રણ સુભદ્રાજી બલરામજી એ બે બે ભાઈ ને એક બેહે એ બ થાય હા એટલે અમે પછી
કે આ વખતે રથ.
હમ. હ, હ.
યાત્રા જો આવી રીતે સિચ્યુએશન છે તો ઘરે જવું પડશે.
ના, ના, ના. ઘરે ચલી જવાનું આવે જ સિચ્યુએશનમાં તો ઘર સાચવું. પેલા પડે.
હા, એટલે અત્યારે કેવું? પછી પપ્પા અને ભાઈ ને લોકો ખબી કેવી રીતે બધું સંભાળી શકે? બંને ઘરની લેડીઝ બીમાર છે, એટલે પછી
હાસ, તો બધું જોવું પડે ને, ખાવાનું-પીવાનું. બધું ઘરનું કામ બધું જ જોવું પડે.
એટલે મારી એક બાજુ પાછી કોલેજ બી ચાલુ છે, એટલે બધી બાજુ થી તકલીફ પડે એમ.
હા, એ વાત તમારી સાચી. પછી કોલેજ બી ચાલુ છે, પછી જોબ બી ચાલુ છે તમારે. તમે કદાચ સિલ્સમાં કામ કરો છો ને?
હા, સેલ્સમાં છું.
બરોબર, તો તમે કઈ ડિગ્રી કરી છે એના માટે?
મેં પહેલા સૌથી પહેલા બીબીએ પૂરું કર્યું, સોમલલિત કોલેજમાંથી, અમદાવાદ થી. અને ત્યારે મારું એમ બીએ નું પહેલું વર્ષ પત્યુ છે, એવી હું સોમરહિત કોલેજમાંથી. કરું છું.
અચ્છા, બરોબર. એટલે શું આવે આ ડિગ્રીની અંદર?
હા, એમાં એવું હોય છે કે બીબીએ મે જે કરું ને, મેં માર્કેટિંગ અને ફાઈનાન્સ ના સ્પેશ્યલાઇઝેશન. સાથે કરું છું.
કે એનું મારુ વસ્તુ વધારે શીખવા મળે, અને અત્યારે મારું એમ બી એ છે ને, એવું ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ટેકનોલોજીમાં કરી રહી છું, આઈટીમાં તો એમાં. એવું હતું કે, બીબીએમાં મને બીજું બધું તો નોલેજ છે, પણ મને ટેકનોલોજી નોલેજ થોડું ઓછું હતું, એટલે પછી મે સ્પેશિયલ લીધું એટલે બંને વચ્ચે જે ગેપ રહેે છે, એ બધી પૂરી થાય એ.
બરોબર, એ વાત તમારી સાચી. એટલે તમારું પણ કામ કેવી રીતનું આવે એમાં?
હા, એમાં અમારે છે ને, પ્રોજેક્ટ મેનેજર ની પોસ્ટ હોય ને, એ સૌથી ઊંચી ગણાય.
હ.
હા, એ એમાં કેવું થાય કે તમારે કઈ કામ ના કરવાનું હોય, પણ તમારી નીચે જે માણસો તમે રાખ કે હોય, બધા અલગ અલગ સ્ટેપ માટે. એ, એ વસ્તુ નું તમને બધું નોલેજ હોવું જોઈએ, પછી તમે એ કામ કરવા માટે, ભલે ગમે તેટલા એમ્પ્લોયન રાખો.
બરોબર છે.
હા. એટલે આખો પ્રોજેક્ટ જે તમે લો છો, એને તમારે આખે આખો પ્રોજેક્ટ હેન્ડલ કરવાનો. કે કમ્પ્લીટ બજેટમાં આવે છે કે નથી આવતા? કમ્પ્લીટ ટાઈમે એ. પૂરો થાય છે કે નથી થતો? કોઈ પ્રોબ્લેમ તો નથી આવતા ને, એવી રીતે?
બરોબર, રોધસ સ્પલિંગ એ બધું તમારામાં જ આવે ને?
હા, એ બધું બી મારામાં જ આવે એટલે મારી સૌથી પહેલી જોબ જ મારી સેલ્સની હતી. બધું એક એક સ્ટેપ વાઈઝ હું જોબ કરતી રઉ મને બધી વસ્તુ નો એક્સપિરયસ થાય.
ઓ હો તો
કેમ કે અએ તો ભણતર બી કેટલું મોંઘુ થઇ ગયું છે. મારી એક સેમેિસ્ટર ની ફી સાઠ હજાર રૂપિયા છે.
ઓહ, આમાં બી, અગર આપડા ટોપ યુનિવર્સિટી કરવા જોઈએ, તો હજી વધારે હશે ને?
હા, આનાથી બી બરાબર હોય છે. બીજી બધી કોલેજોમાં મેં તપાસ કરી હતી, પાંચ પાંચ લાખ. રૂપિયા ફીઝ હોય છે.
હ.
તો અને મારે કે છે કે તને સો ટકા તા મળી જાય નોકરી પણ પછી હવે એ તું કેવી રી સિચ્યુએશન પણ નક્કી થાય કે કેવી કંપની હોય છે આપણને કેટલું આવડતું હોય. રિઝલ્ટ કેવું આવે છે એ બધી વસ્તુ બી ધ્યાનમાં લે જય્યારે ઇન્ટરવ્યુ લેવા બેસે ને ત્યારે.
હું બરોબર છે.
એટલે મારે બી હવે આવતા ઓગસ્ટ મહિના થી પ્લેસમેન્ટ ચાલુ થશે બધી અલગ અલગ કંપનીઓ આવ તી હોય છે જેમ કે ટાટા છે, એસ એન પી ગ્લોબલ છે, કોટક બેંક છે, ઘણી બધી કંપનીઓ આવતી હોય છે એ પછી સ્પેશલાઈજેશન પ્રમાણે અમારા સ્ટુડન્ટસ અમે બધાને ઇન્ટરવ્યુ કરે અને પછી રાઉન્ડ વાઈઝ સિલેક્ટ થતા હોય એ લોકોને પછી એ લોકો જોબ માટે લે છે. એમ તો સારું પેકેજ આપે છે અહ મારી કોલેજમાં એવરેજ પેકેજ સાડા ચાર પાંચ લાખ નું હોય છે.
બરોબર છે.
હા, એટલે આપણને શરૂઆતમાં એટલું હોય ને પછી આપડે કંપનીમાં આગળ અહ રાખીએ કન્ટિન્યુ તો તમને પછી ત્યાંથી પગાર હોય એ વધતો જાય છે.
ઓકે અને જો તમારે કેવું ખાલી અમદાવાદ લેવલ ઉપર હોય કેસ લેન કે
ના ના અમારા અમદાવાદ લેવલ પર ના હોય મતલબ કે તો અમદાવાદ ના જે બી વિદ્યાર્થીઓ રહ્યા હોય એ લોકોને અમદાવાદ માં જે કંપનીમાં લેવું હોય તો મળી શકા. પણ અમારા આઈ ટી માટે મેઈન સિટી તો બેંગ્લોર કહેવાય. એમાં મને જોબ ચાન્સીસ બધું વધારે રેહ છે.
ઓકે બરોબર. તો તમારે ક્યાં જોબ લેવાનો વિચાર છે?
મારો વિચાર છે કે મને એસ એન પી ગ્લોબલ કરીની કંપની છે ને. એમાં આઈટી નું કામ વધારે હોય છેને એમાં છે ને પ્લેસમેન્ટ ી સારું આપે છે, અને બીજી બધી અલગ અલગ સુવિધાઓ જેમ કે, ગાડી લેવા મૂકવા આવે તમને તમારા ફોન નું રિચાર્જ થાય. પછી તમને તમારા બાળક માટે એજ્યુકેશન લોન આપે એવી રીતે ઘણી બધી બીજા બધા ફાયદા થાય. બતા હોય છે.
હ હા.
હા એટલે એવી કોઈ સારી કંપનીમાં મળી જ ને એટલે મારે બી કેવું ઘરે બી થોડું પૈસા મોકલાવા ના હોય. અને મારે બી અમદાવાદ માં એકલું રહેેવાનું એટલે પછી વાંધુ ના આવે.
હા એ વાત સાચી છે.
હા કેમ કે પછી એક તો હ એકદમ ઓછામાં તો પછી બધી બાજુના મારા ખર્ચા બી પૂરા ના થાય.
હા એ વાત તો તમારી સાચ જ છે મેં સાંભળ્યું તું કે તમે આવું કર્યું એકચુઅલી કેવું છે મારી કઝલ બેન છે. એ પણ એવું કતી કે બીબી એ કરવાનું તો મેં કીધું કે લાવો તમને પછી જોયું હશે ને. તો હું એને તમારો નંબર આપીશ.
ચોક્કસ ચોક્કસ મ આવશે કે જરૂર હશે ને. હા હા.
ચોક્કસ એમને કેવી રીતે જરૂર પડે કે શું કયું સ્પેશિલાઈઝેશન લેવા જેવું છે. કઈ કોલેજ સારી છે, સ્કોલરશીપ કેવી રીતે મળતી હોય છે. એ બધું હું એમને કહીશ.
હા એટલે જ, ને મને યાદ હતું કે તમે હમણાં કર્યું હતું.
હા હા સાચી વાત છે મારું હમણાં જ બી. બી. એ. પૂરું થયું અને પછી મેં એમ. બી. એ. માં એડમિશન લીધું હતું.
બરોબર છે કઈ નહી તો હું એમને કઈસ.
જો ચોક્કસ
હમ્મ.
એ રીતે બી તું અમને આગળ સમજાવી દઈશ બધું કે કઈ કોલેજ લેવાય.
હા હા સાચી વાત છે કઈ નહી તું અને તમારો નંબર આપીશ હો ને તો. તમને એક વાર વાત કરી લેજો. ચલો મળીએ પછી હો ને આવજો.
હા.